હાંચનોમાં છ મ?
હા મજામાં હમ હમ હમ, તમે મજામાં?
હનું બધું કામ.
હમ સવારનું કામ પતી ગયું કામ વાળા બેન ગયા હવે જમવાની તૈયારી કરીએ છીએ.
શું બનાવાના છો આજે ભોજનમાં?
આજે તો રવિવાર છે એટલે અમારે ફૂલડીશ. હા હા હા. સવારે નાસ્તામાં પોણ બટેકા અને ચાલી જાય એવું. હવે અત્યારે દાળ ભાત શાક, અને સલાડ પાપડ રોટલી.
હ હા સાનું શાક બનાવ્યું આ છે?
આજે ભિદિનું.
બરાબર.
અને સુકકી પી એની સબ્જી. શાક હમ્મ હમ્મ હમ્મ, તમે મજામાં?
હા કપડા કરું છું. ઇસત્રી, તોરે કપડા ધોવાઈ ગયા?
અમારે આજે બેન મોડા આયા હતા તો કપડાં હમણાં જ સૂક્યા છે અમારે મશીન છે નહી એટલે તેથી નીતારીને સુકવવા પડે.
હા.
હમ્મ. આજે જવાનું હતું બહાર તો પછી અમારો પ્રોગ્રામ થઈ ગયો કેન્સલ.
બરાબર.
હ હ એટલે પછી થોડું સાફ સફાઈનું બી લીધું ઘરમાં. એટલે સવારનું આ કામ પત્યું એ ર તો તમે અમે મોડા જ બનાવીએ છીએ સાડા બાર પોણા એક પછી, કારમ કે મારે રવિવારે દુકાનનો અડધો દિવસ હોય ને એટલે મોડા આવે. એટલે પછી બધા જોડેજ બેસી જઈએ ગરમ ગરમ જમવા. હમ્મ હમ્મ હમ્મ હમ્મ હમ્મ હમ્મ.
હે ભાભી મજામાં.
હા મજામાં.
હ હા આજે આઇ ગયા કે હવે આવશે.
ના એ આમ તો આવે છે પણ આજે એમના ઘરે એમના કાકા આવવાના છે. તો સવારે બે મિનટ ઉભા રહીને બહારેથી વાત કરી તેમને બી આજે મહેમાન આવે છે કાકા.
જુનાગઢથી. તો એ કહી ગયા છે કે ભાઈ આજે અમારાથી નહીં અવાય એમ હ એ બી જમવાની તૈયારીમાં જ આજે એમને ફૂલ લિસ્ટ બનાવવાની છે.
હા હ હ ફૂલ થાળી બનાવાની છે એમને.
હા ફૂલ થાળી હમ્મ હમ્મ હમ્મ. હમ્મ હમ્મ શું કરે છે તમારા બાબો
બાબો બાર ટીવી જોવે છે.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ. હમ્મ હમ્મ હમ્મ.
એવું એમ વાર્તાઓ જોવે.
હમ્મ હમ્મ હમ્મ.
ટીવી માં.
હમ્મ હમ્મ હમ્મ આજે
હા ના અમારે તો મંગળવાર નો કેન્દ્ર હોય છે. અત્યારે તો વેકેશન છે પણ આજે છે આ થી નવ પ્રોગ્રામ મંદિરમાં બહેનો અ અહીંયા અમારે અંકલેશ્વર મહાદેવ મંદિર છે ને ત્યાં છે આજે આઠથી નવ
હમ્મ હમ્મ હ.
તો. જોઈશું ગાડીની સુવિધા થશે તો જઈ આવીઈશું. બાકી કેન્દ્ર તો હવે અમારાત્ત મંગળવારથી ચાલુ થઈ જશે. તે દર મંગળવારે જોય છે ચારથી પાંચ હા આજે ઈચ્છા એવી છે કે લઈ જઈએ તો પેલા આજ જે તો લઈ જવાની ઈચ્છા છે પણ કદાચ એમને બહાર જવાનું છે
ક્યાં જવાનું છે એમને
એ એમને મિટિંગ છે બાબાને ને વહુને એટલે મિટિંગમાં છે જમવાનું
એવુ છે એમ
હમ હ હ હ
હા હા હા બહુ મજામાં છે.
હા મજામાં છે મજામાં
હહા ખરેખર તમે કેન્દ્રમાં જાઓ છો એ બહુ સારી વાત કહેવાય
હા અમારા કેન્દ્રમાં તો અમારે બિલકુલ નિયમિત જ અને અમારે પ્રાર્થના બી સવાર ઉઠીને અમારે કરાગે રે વસતે લક્ષ્મી કર મુલે સરરસ્વતી કર મધ્ય તુ ગોવિંદન પ્રભાતે કર દસનમ તો એ અમારે સવારે પ્રાર્થના ગાવાની. બપોરે જમતી વખતે યજ્ઞ શિષ્ટાસિના સંતો એ કરવાની અને રાતે સુતી વખતે. તે આ મારી ત્રિકાળ સંધ્યા છે.
હ.
અને સવારની પ્રાર્થના અને સાંજે સાડા આઠ ની પ્રાર્થના. ના પણ સાંજે સાડા આઠની પ્રાર્થનામાં અમારે લગભગ નથી થતી કારણ કે દુકાનેથી આવવાનો ટાઈમ જમવાનો ટાઈમ ને બધું ભેગું થઈ જાય છે.
બ
તમે તમારા બાબાને કરાવો છો સવારે પ્રાર્થના?
ના ના હું નથી કરાવતી, મને નથી આવડતી તો હું શું કરાવાનીશું?
હમ હમ ના પણ કરાવવાનું થોડું ત્રિકાળ સંધ્યા નાનું કાર્ડ તો તમને ક્યાં કથ મલી જાય એમ.
હા બરાબર છે, તો હવેથી ચોક્કસપણે હા સૂર્યને જળ ચડાવે છે.
હા સૂર્યને જળ ચઢાવવાનું, સવારે સીમાં તાને જળ ચડાવવાનું રવિવારે તુલસી માં નહી નાખવાનું જળ.
હા.
હમ હમ હમ હમ.
બરાબર, એ સૂર્યને જળતો ચઢાવે છે રોજ. ભરી પુભાઈ નો લોટો.
હમ દાદા દાદી ને પગે લાગીને જાય સ્કૂલ જાય તો?
સત્રા નદીનું સમાચાર. સ્વધેમા અને દાદા દુકાન હોય. તો પછી રાતેે જ્યારે એના દાદા દુકાન પરથી આવે, ત્યારે પગે લાગે બધા. તાને, એવું કરે.
સરસ સરસ અત્યારે તો શું કહેવાય. કે આ બાળક તમારે કુમળો છોડશે. જેમ વાળશો એમ વળસે જેવું શીખવાડશો. એવું શિખસે એમાં. કે ભાઈ એ દાદા દાદી આવે એટલે પગે લાગવાનું જય શ્રી કૃષ્ણ કરવાનું. નો કોઈ નો બી ફોન આવે તો જય શ્રી કૃષ્ણ કેમ છો. તો મજામાં, એટલું તો તમારે એને શીખવાડવાનું જ. કે જમી લે તો પોતાની જ. જમી લે તો પોતાની થાળી લઈને અંદર મૂકી આવવાની. હા એવ બ ત એને કે ભાઈ જાયાતે મૂક્ય હોય ચોપડાં બોપડાં કે નાસ્તાનો ડબ્બો કે પાણીની બોટલ સ્કૂલેથી આવીને ઠેકાણે મૂકવાનું એને. એવું બધું તમારે એને અત્યારથી જ શીખવાડવાનું.
એવું બધું થ એને આવડે છે.
હા હા હા હા.
એવું બધું થઈ પોતાની વસ્તુ બધી સાચવીને રાખે. અને એવું બધું તો એને બધું જ ભાવે છે.
હમ તમે કરો છો પાઠપૂજા?
ના હું નથી કરતી
હ હા ના અમારે તો બઉ જ પાઠ પૂજા અમારે ઘરમાં બહુ છે બધાને અત્યાર બી વષો તમેનું આપ્યું એટલે દરરોજ અમારે હ ગીતાજીનો પંદરમો અધ્યાય પરસોત્તમ યોગ દરરોજ વીસે વીસ શ્લોક અમારે વાંચન કરવાનું જ
બરાબર
હમ હમ હ પછી ભગવાન ને આરતી કરવાની પછી અમે દરરોજ તો થાળ નથી ધરાવતા પણ છેલ્લા દિવસે થાળ ધરાઈને આરતી બારતી કરવાની એમ ભગવાનને અ વિદાય કરવાના એમ
હહહ
ઓહા હા
હમ હ હ હા તમારા ઘરે બધા મજામાં
આવ અમારે તો મજા જ મજા જ છે.
હ હ હા સવારે સારું કહેવાય મારા બહુ છોકરા બધાનો સ્વભાવ સારા છે એટલે વાંધો ના આવે ઘરમા તમારી શાંતિ જળવાઈ રે
હમ હમ હમ હમ
તમારા તો આડોશી પાડોશ્યો બધા જ સારા સ્વભાવના છે તમારા સોસાયટીમાં બહુ શાંતિ ને શાંતિ જ હોય
હમ હમ હમ હમ
એટલે પછી વાંધો ના આવે એમ કાલે મને મારા મામાના છોકરા નો ફોન આવ્યો હતો
હમ હમ હ
હા એ લોકો અહંયા ફરવા આવ્યા છે ઉદયપુર
હા હા હા હ હ
હ આવ્યા છે તો પછી મને પૂછતા હતા કે ક્યાં ક્યાં ફરવા જઈએ ફરવા લાગે સ્તરો કયા સારા છે
હમ
એવું બધું મને પૂછતા તા એ
હમ હમ હમ આજે અમારે બી બહાર જ જવાનું હતું પછી અચાનક તેથી જ અ પ્રોગ્રામ કેન્સલ કરી દીધો કારણ કે આંખમાં મારે દુખતું તું બે દિવસથી તો આંખ બહુ દુઃખે છે હવે આજે તો રવિવાર છે હવે કાલે બ બતાઈ આઈએ આંખના ડોક્ટરને શું કે છે એક આંખ નાની થઈ ગઈ છે. અને આંખમાંથી પાણી ટપક ટપક
હહ અને તમે અહીયાં આમાં ઘરના સામે આવવાના હતા વધામણી આપવા એ ક્યારે આવવાના છો
એ અમે કાલે આઈશું જો વરસાદ નહીં હોય તો
કાલે આવું
હું, હું, હું, હું
હા હા, બરાબર. હહાતો ત્યાં આવીને અમને વધામાં આપીદો. તો એમને થોડું સારું લાગે છે.
હું હું હું, તમને મેં આઈ તો કશું કમારે લઈ આવવાનું એમના માટે?
હે?
અમારે એમના માટે કશુંક લઈ આવવાનું કે એમનેમ આવવાનું?
કોની માટે?
ક્યાં અમે સામે આઈએ, હા.
એટલે શું લઈ આવશો?
હું હું હું. એમને કશુંક લઈ આવવાનું એમના માટે અમારે મીઠાઈ બીઠાઈ કે એમનેમ આવવાનું?
લહી આઓ તો સારું લાગે.
હું હું હું. જોઈ હવે એ બાજુએ, બાજુ રસ્તામાં શું સુપર સ્ટોર આવે છે, તો કશું કિસ મૂકીશ એવું લઈ આવીશુ. હું હું હું. હું.
ત્રીજું કાકાને પગમાં વાગ્યું હતું એ મટી ગયું?
એ કાકાને તો સળિયો વાગ્યો હતો પગમાં લોખંડનો. તો તો તૈયારીમાં પહેલ ગયા અને ધનુ ઇન્જેક્શન સોય મારાય. એ ફાટો કરી આપ્યો, ઘણે બે દિવસ પછી કીધું હું છે, કે જોઈએ શું થાય છે, એમ બહુ નથી વાગ્યું. હું થોડુંક, હા પાટો બાંધી, હું હું.
તો પાટો બાંધ્યો?
હા લસોળિયો વાગ્યો પણ બચી ગયો થોડુંક જ વાગ્યું. હું હું હ હું. હું થજો.
ગયા હશે ને, એટલે દેખાયના.
હ હું હું હું હ, હ બીજું.
એશું પડ્યું છે ક્યાં પડ્યું છે એવું.
થઈ ગયા તમારે કપડાં ઇસ્ત્રી?
ના હજુ ચાલે જ છે, હવે બે દિવસતા ભેગા થઈ છે ને. તો પછી વધારે હોય છે.
હા હા હા સાંજ જમવાની તૈયારી કરી દીધી.
ના સાંજની તો હજુ નથી કરીશ સાંજે જ કરીશ.
શાકભાજી લઈ આ બધા?
હા, શાકભાજી તો અઠવાડિયાના ભેગા જ લઈ આવે છે મમ્મી.
દર રવિવારે લાવો છો?
ના ના એવું નહીં, જ્યારે ખાલી છે. જ્યારે ખાલી થાય ત્યારે લઈ આવે એવું.
અમે તો રવિવારે જ લઈ આવીઈ એ બધા સાાક અઠવાડિયામાં એક સાથે જ.
હું, હું જે જે ગમતા હોય જોડે જ જવાનું એટલે લઈ આઈએ.
પણ અમારે તો અમુક વખત આઠ દિવસથી વધારે ભી ચાલી જાય એવું.
હું હું હું.
એવું હોય છે એમ, કારણ કે રાતે એક ટાઈમ તો અમારે કશું વાનગી બને સારી.
અચ્છા.
હ ઇડલી સાભાર થયા, કે ઢોસા થયા એવું.
હમ હમ.
એ ટાઈમ શાક ના વપરાય એટલે સુધીવસો લંબાઈ જાય.
અમારે તો ઢોસા તમે બનાવતા જ નથી કારણ કે મારાથી તો ઢોસા પણ લડતા જ નથી. તે ઉલટ પલટ નથી થતા.
એટલે અમે તો એ મ બનાવીએ કોક દિવસ એ રવિવારે નાસ્તામાં. અને ઇડલી સંભાર બનાવીએ બધી ઢોસા તો હ એક બે વાર પ્રયત્ન કર્યો પણ નહી બને એટલે હમ બનાવતા નથી. કે જ્યારે ઈચ્છા થાય ત્યારે, મજા મચને ખાઈ જઈએ.
બરાબર.
હમ હમ. તમે કઈ વાનગી સારી બનાવો છો?
અમા એક વરસાત મસ્ત બન છે.
અને મીઠાઈમાં કઈ મીઠાઈ તમારા ઘરે બને?
મા એ સુખડી મસ્ત બને.
અચ્છા હા હા હા હ.